હલો કેમ છો
મજામાં હા તો હું છે ને તમને ધાર્મિકતા વિશે વાત કરું ધાર્મિકતા શબ્દ સાંભળતા જ આપણને મંદિર મસ્જિદ ચર્ચ તથ ગુરુદ્વાર નો વિચાર આવે પરંતુ સાચા અર્થમાં ધાર્મિકતા માત્ર પૂજા કે પ્રાર્થના સુધી મર્યાદિત નથી
બરાબર જ
એટલે સારા વિચારો સારા કાર્યો સારા સંસ્કારો અને માનવતાથી ભરેલું જીવન જીવવું દરેક ધર્મ પ્રેમ સત્ય અહિંસા અને પરપકાર નો સંદેશ આપે છે તેથી તે ધર્મ લોકોને જોડવાનું કાર્ય કરે છે તોડવાનું નહી તમારા મતે ધાર્મિકતા નો અર્થ શું હા બરાબર ધાર્મિકતા એટલે પોતાના કર્તવ્યોને સમજવા અને તેનું પાલન કરવું જો કોઈ વ્યક્તિ દરરોજ પૂજા કરે પરંતુ બીજાને દુઃખ આપે તો તે સાચી ધાર્મિકતા નથી વ્યક્તિગત જીવનમાં ધાર્મિકતા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે ધાર્મિકતા માણસોને સારા વિચારો સારા સંસ્કારો અને યોગ્ય જીવન માર્ગ તરફ દોડી જાય છે તે માત્ર માત્ર પૂજા પાઠ સુધી મર્યાદિત નથી પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ છે તો તમારા માટે વ્યક્તિગત જીવનમાં ધાર્મિકતાનો સૌથી મોટો લાભ શું
બે કાગળતા આવજે
તો ધાર્મિકતા મનને શાંતિ અને સ્થિરતા આપે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ વ્યક્તિને હિંમત આપે આપે છે ધાર્મિક વ્યક્તિ સામાન્ય રીતે વધુ ધીરજવાન સહનશીલ અને આત્મવિશ્વાસ થી ભરપૂર હોય છે, નિયમિત પ્રાર્થના ધ્યાન અને સારા વિચારો દ્વારા માનસિક તણાવ પણ ઓછો થાય છે, બરાબર.
ચેષ્ટા માટે ને
હ
બરાબર.
વિદ્યાર્થીઓ માટે ધાર્મિકતા કેમ મહત્વની છે.
શિષ્ટા માટે
વિદ્યાર્થી જીવન એ ઘડતરની સૌથી મહત્વની અવસ્થા છે. આ સમયમાં ધાર્મિકતા, વિદ્યાર્થીના વ્યક્તિગત અને ચરિત્ર અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ધાર્મિકતા વિદ્યાર્થીઓને સારા સંસ્કારો અને નૈતિક મૂલ્યો શીખવે છે. તે સત્ય બોલવાની વડીલો ન આદર કરવાની અને જવાબદારી પૂર્વક વર્તવાની પ્રેરણા આપે છે. ધાર્મિકતા દ્વારા વિદ્યાર્થીમાં શિસ્ત અને સંયમિતતા વિકસિત છે. જે અભ્યાસમાં સફળતા મેળવવા માટે ખૂબ જરૂરી છે. પ્રાર્થના અને ધ્યાન થી મન શાંત રહે છે. એકાગ્રતા વધે છે, તેથી વિદ્યાર્થીઓ અભ્યાસ પર વધુ સારી રીત ધ્યાન આપી શકે. ધાર્મિકતા પરિવાર અને સમાજના વિકાસ માટે ખૂબ જ મહત્ત્ મહત્વપૂર્ણ છે, તે લોકોમાં પ્રેમ એકાગ્રતા, સહકાર અને માનવતાની ભાવના વિકસાવે છે. ધારમિકતા પરિવારના સભ્યોને એકબીજા નો આદર કરવાનું શીખવે.
તે મોટા થતા ગરીબો અને નાના બાળકો જવાબ તમારા મતે પરિવાર નું મહત્વ છે. સભ્યો એક જૂથ માટે
હમ્મ જ્યારે પરિવાર ના સભ્યો સત્ય, દયા અને સહકાર જેવા ધાર્મિક મૂલ્યોનું પાલન કરે ત્યારે પરિવારમાં સુખ અને એકતા જળવાય રહે છે ધાર્મિકતા સમાજમાં ભાઈચારો સહશ્રદ્ધા અને પરસ્પર સન્માનની ભાવના વિકસે છે. તે લોકોને એકબીજાની મદદ કરવા અને સમાજના કલ્યાણ માટે કાર્ય કરવા પ્રેરણા આપે છે. ધાર્મિક મૂલ્યો ના કારણે સમાજમાં શાંતિ અને સુમર વધે છે. ગુનો અથવા ઝઘડાઓનો ઘટાડો થાય છે. ધાર્મિકતા આપણને શીખવે છે કે દરેક વ્યક્તિ નો આદર કરવો જોઈએ. અને માનવતાને સૌથી ઉપર રાખવી જોઈએ. આજનો સમય ડિજિટલ યુગ તરીકે ઓળખ થાય છે. મોબાઈલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા એ જીવનને સરળ બનાવ્યું. છે પરંતુ તેની સાથે તણાવ ચિંતા, સમય નો બગાડ અને નકારાત્મક માહિતી. તેવી સમસ્યાઓ પણ વધારી છે. આવા સમયમાં ધાર્મિકતા ખુબ જ મહત્વપૂર્ણ બની જાય છે. તો તમારા મતે ડિજિટલ યુગમાં ધાર્મિકતા કેમ જરૂરી છે.
એક જૂથ માટે.
જ્યારે વ્યક્તિ સોશિયલ મીડિયા ની ભીડમાં ગુસવાઈ જાય ત્યારે ધાર્મિક મૂલ્યો તેને યોગ્ય યોગ્ય અને ખોટા વચ્ચેનો ભેદ સમજવામાં મદદ કરે ધાર્મિકતાના ફાયદા જ મનને શાંતિ અને સંતોષ મળે ધાર્મિકતા થી આપ આપણું મન શાંત રહે સંતોષ થાય સારા સંસ્કારો આવે નૈતિક મૂલ્યો ન વિકાસ થાય સારા કાર્યો કરવાની પ્રેરણા મળે આપણે ધાર્મિક પુસ્તક વાંચી તો આપણને સારા કાર્ય કરવા હોય તો આપણને એમ પ્રેરણા મળે આપડે આ સારું કાર્ય કરવું જોઈએ તેના ગેરફાયદા પણ છે લોકો અંધશ્રદ્ધા વધવાની શક્યતા રહે વધારે ધાર્મિકતામાં અશ્રદ્ધા વધે ધર્મ ના નામે ભદ્ ભે ભાવ થાય આ મારો ધર્મ છે આ તમારો ધર્મ છે તેવો ભેદભાવ થાય ઝઘડાઓ થાય એક બીજા ચચે કેટલાક લોકો ધર્મને ખોટો લઈ શકે. તેના નિયમ છે. દરરોજ પ્રાર્થના અને ધ્યાન કરવું માતા પિતા શિક્ષકો અને વડીલો નો આદર કરવો સત્ય બોલવો સમય ન સદુપયોગ કરવો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી ધાર્મિકતા માત્ર ધાર્મિક વિધિઓ સુધી મર્યાદિત નથી. તે જીવન જીવવાની એક સુંદર રીત છે. ધાર્મિકતા આપણને સારા માણસ બનાવે છે સંસ્કારો આપે છે.
ધાર્મિકતા એ વિદ્યાર્થી ના વ્યક્તિગત અને ચરિત્રના હ હા
નૈતિક મૂલ્યો શીખવે સત્ય બોલવાની વડીલોનો કરવાની જવાબદારી આપે ધાર્મિકતા દ્વારા વિદાયા શિસ્ત અને નિયમિતતા વિકસે છે. જે અભ્યાસમાં સફળતા મેળવવા માટે ખૂબ જરૂરી છે ઓકે